હલો હા બોલો, હા બોલો, અવાજ આવે છે મારો. હા હા આવે છે.
કમ્પ્લીટ આવે છે?
કમ્પ્લીટ આવે છે, હા હા કમ્પલિટ આવે છે.
સારું સારું કઈ નહિ આ તો, વરસાદ પેલા, આજકાલ તો ઘણું આમ પડી રહ્યું છે. બાળકો
હા સાચી છે,
એટલે આમ સારું છે, કે આપણે ઈન્ડોર ગેમ્સ છે, તો આપણે ઘરમાં બાળકો આમ શાંતિથી બેસી રહેે છે બાકી હા એવી બધી ધમાલ મચાવી દે ને કે, માથું જ આપણું દુઃખી જાય,
હા એ તો સાચી વાત છે, બટ ઇ ઇન્ડોર ગેમ્સ રમવામાં એટલી મજા નથી આવતી જેટલી આઉટડોર ગેમ્સ રમવામાં મજા આવે છે. કારણ કે આપણે જ્યારે નાના હતા ત્યારે મોટે ભાગે બધી, આઉટડોર ગેમ્સ જ હતી આપણે રમતા હતા ઇન્ડોર ગેમ્સ ઘણી ઓછી હતી મતલબ હતી. પણ આપણે વધારે તો આઉટડોર ગેમ્સ જ રમવાનું જ પસંદ કરતા હતા, મિત્રો સાથે બહાર જઈને.
હા, એ તો તમે સાચી વાત કીધી. અને રમત ગમતની મા- મનોરંજનનું સાધન નથી, પણ સ્વાસ્થ્ય, શિસ્થ, ટીમવર્ક, અને વ્યક્તિત્વના વિકાસનું શ્રેષ્ઠ માધ્યમ છે.
હા સાચી વાત છે તો, અને રમતગમત તો આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ કહી શકીએ આપણે
હા અને આજના ડિજિટલ યુગમાં બાળકો અને યુવાનો વધુ આકર્ષે જ આઉટડોર ગેમ્સનું મહત્વ પણ એટલું જ છે, કઈ રમત થાય છે પણ રમવાતા હોય જેમને કશું ગેમ રમવા જતા જ ન એ શારીરિક વિકાસ એટલો બધો સારો
હા સાચી વાત છે એ તો અને અ બાળકોએ એ પણ સમજવું જોઈએ કે રમત જીતવા માટે નથી પરંતુ જીવનમાં હરજીત સ્વીકારતા શીખવા માટે છે.
હા એ તો સાચી વાત કીધી તમે અને દરેક વ્યક્તિને કોઈ ને કોઈ રમત ગમતી હોય છે કેટલીક રમતો આમની અંદર રમાય છે, જયારે કેટલીક રમતો ખુલ્લા મેદાનમાં રમાય છે બંને પ્રકારની રમતો આપણા જીવનમાં અલગ અલગ મહત્વ વધુ આપવું હોય
હા સાચી વાત છે.
ઇન્ડોર ગેમ્સ રમતો એટલે આપડે તો ત્યાંથી ગેમ રમાતી હોય એને ઇન્ડોર ગેમ કહીએ, તો જેમ કે ચેસ, કેરમ છે છે, ટેબલ ટેનિસ છે, બેડમિન્ટન પઝલ છે એટલે આવી બધી આપણે સેટઅપ કરીને પણ રમી શકીએ. પછી જ્યારે આપણે આઉટડોર ગેમ તો જે રમતો આમ ખુલ્લા મેદાનમાં રમાતી એવી રમતો આવું ઘણું હોય. ક્રિકેટ હોય ફૂટબોલ હોય, કબડ્ડી ખોખો, વોલીબોલ હોકી. એથ્લેટિક્સ એટલે આવી ઘણી બધી રમતો છે પણ આપણે ઘરની બહાર
સાચી વાત છે અને ઇન્ડોર ગેમ્સને એમ જોઈએ તો એના ફાયદા પણ છે કે આપણા બુદ્ધ અ બાળકોનો બૃદ્ધિનો વિકાસ સારો થાય છે કારણ કે જેમકે ચેસ છે ફઝલ છે તેનાથી બાળકોની વિચાર શક્તિ વધે છે અને એકાગ્રતા પણ એનાથી વધે છે કારણ કે એ લોકો પોતાનું પૂરે પૂરું ધ્યાન કેન્દ્રિત કરીને ચેસ અને ફઝલ જેવી રમતો રમે હોય છે અને એમાં ખર્ચો પણ ઓછો થાય છે અને સ્થળમાં રમી શકાય છે હવે વરસાદ હોય કે ગરમી હોય ત્યારે તો બાળકોને વધારે બહાર ન મોકલવા જોઈએ આટલી ગરમીમાં અને વરસાદમાં તો ત્યારે ઇન્ડોર ગેમ્સ ખૂબ મદદરૂપ થાય છે અને એનાથી ધીરજ પણ વધે છે અને આપણે આયોજન પણ કરી શકીએ છીએ કારણ કે યોગ્ય યોજના અને નિર્ણય લેવાની આવડત વિકસે છે એનાથી
હા. એ તો સાચી વાત કીધી તમે ઘણી સાચી વાત કીધી કે નિર્ણય લેવાની ક્ષમતા તો ચેસમાં અમુક વાર આપણને ઘણા કન્ફ્યુઝ થઈ જાય તો કઈ ચાલ ચલી તો આપણે હામે વાળાના ચેકમેટ તો એમાં આપણે સારી રીતે નિર્ણય લઈએ સારી રીતે જે પેલું હોય એને મોવ કરી તો આપણે ભૂલી જતા હોઈએ એટલે એમાંથી આપણને નિર્ણય લેવાની ક્ષમતા ઘણી અ જોવા મળતી હોય છે. અને વરસાદ પણ હોય તો આપડે આમ રમીશું
હા એ સાચી વાત કરી તમે અને આઉટડોર ગેમ્સના પણ એવી જ રીતે ઘણા બધા ફાયદાઓ છે.
હા, એતો સાચી વાત છે. આપડે શરીરને તંદુરસ્ત રાખતું હોય છે. અને જોડવાથી અથવા તો હોય છે. પછી આપડે ટીમમાં. તો એનાથી આપડું વધતું હોય છે. આપડે સાથે રમીને મજા કરી શકીએ છીએ. એ છે. પછી એમ કોન્ફિડસ વધતું હોય. અને ખાસમખાસ સ્ટ્રેસ હોય છે. ઘણો ઓછો થતો હોય. પણ એટલા બધા કોઈ ચિંતા માંથી એ નહીં હોતા એ સબ બીજા રમતા હોઈએ ત્યારે. અને આપણને કુદરત લાઈક અહ ઝૂમ વરસાદમાં રમતા હોય. પાણીની ને અને અને જુઓ તો ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ વચ્ચેનો તફાવત પણ ઇન્ડોર ગેમ્સ લઈએ આપડે તો એ ઘરની અંદર રમાતી હોય છે. આપડા બુદ્ધિનો વધુ ઉપયોગ થતો હોય છે. ઓછી જગ્યા જોઈએ એના માટે. અને એની અંદર હવામાનની અસર પણ ઓછી થતી હોય છે. જયારે આઉટડોર ગ ગેમ્સ જોઈએ તો ખુલ્લામાં મેદાનમાં રમાતી હોય છે‌. શરીર અને મન બંનેમાં વિકાસ થતો હોય છે અને એને જગ્યા પણ વધુ જોયએ. મહીનામાં હવામાનની અસર પણ વધુ થતી હોય છે.
સાચી વાત છે ને ઇન્ડોર ગેમ્સમાં તો કેવું કે માનસિક અહ તમે વિકાસ સારો થતો હોય છે અને એમાં શારીરિક શક્તિની જરૂર નથી પડતી પરંતુ આઉટડોર ગેમોમાં માનસિક શક્તિ તો જરૂરી હોય જ છે, બટ સાથે સાથે શારીરિક શક્તિની પણ ઘણી જ જરૂર પડતી હોય છે.
હા, એતો તમે ઘણી સાચી વાત કીધી. અને આપડા યુગમાં ઘણા પડકાર
સાચી વાત છે. હા, હું પણ એજ કેહતી કે આજના સમયમાં હવે તો ઘણા પડ, પડકારો છે આઉટડોર ગેમ્સ રમવા માટે કારણકે મોબાાઈલ અને વિડીયો ગેમ્સના કારણે બાળકો મેદાનમાં ઓછું રમે છે અને હવે આજના બાળકોની શારીરિક પ્રવૃત્તિ પણ ઘટી ગઈ છે. અને સ્થૂળતા અને સ્વાસ્થ્યની સમસ્યાઓ પણ વધી રહી છે.
હા, એતો તમે ઘણી સાચી વાત કીધી. અને આપડે સતત જો ફોનમાં ગેમ રમ્યા કરીએ તો એની અસર આપણી આંખો પર પણ થતી હોય છે.
હા, સાચી વાત છે પણ હવે તો બાળકોને રમ વા માટે એટલા મેદાનો પણ નથી રહ્યા ખુલ્લા મેદાનો કારણકે જ્યાં જોઈએ ખુલ્લા મેદાન મેદાનોમાં શહેલીકરણ થતું જોવા મળે છે આપણને હવે તો ખૂબજ ઓછા એવાં મેદાનો રહી ગયા છે જ્યાં બાળકો રમવા જઈ શકે.
હા, એતો તમે ઘણી સાચી વાત કીધી કેમકે અત્યારે તો તમે કીધું આ વત એટલું બધું વધી ગયું છો ને કે મેદાનો હોય કે જંગલો હોય એ બધું આમ કાપી કાપ ની ને નવી નવી બિલ્ડિંગ કંપની બ એવું બધું બનાવવામાં આવતું હોય છે. અને શહેરમાં તો તમે જોવા જાવ તો ઘણા ઓછા મેદાન મળતા હોય કે જ્યાં બાળક ઓ
સાચી વાત છે અને એના લીધે હવે આ ઘણા બાળકો અહ એટલી બધી રમતો જે આપડા પહેલાં ટાઈમે જે અહ આપડે હતા ઘીલી દંડા છે કે પછી લખોટી લઈને રમાતા હતા એવી બધી રમતો તો આજના બાળકોને કદાચ ખબર પણ ના હોય.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. આજે ના જમાના માં તો ઘણી નવી નવી રમતો આવતી હતી પણ જયારે આપડે નાના હતા ત્યારે પણ અહ ઘણી ની જૂની પુરાની ભમરડો તો ભરમર્ડામાં માં લોકો બધા ફરાવી નાજ એક પ્રકારની કડા અમુક માણસાને આવ અમુક વાર તો લોકો આમ ફેરવીને પોતાના હાથમાં લઈને ફેરવતા હોય છે. એવું બધું બધાને ના આવે.
હા સાચી વાત છે ને આજના બાળકોને તો
કદાચ જ આવું બધું આવડતું હોય અને એ લોકો તો આવી બધી ગેમ્સ ના નામ કદાચ સાંભળ્યા પણ ના હોય.
હા એ તો સાચી વાત છે ઘણાં આમ પણ તો કેવું શાળા અને કોલેજોમાં પણ આવી રીતે જે જનીપુરાની પરંપરા રમાતો છે. એને વચ્ચે પણ આમ સ્પર્ધા રાખવામાં આવતી હોય છે એના કારણે પણ બાળકો જાણી શકતા હોય છે કે ના જુના સમયમાં કઈ કઈ રમતો હતી.
હા સાચી વાત છે અને અહ આજ કાલ તો શાળાઓમાં પણ એમ તો સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરતા હોય છે, પરંતુ સ્પોર્ટ્સ ડેમાં મોટેભાગે એવી બધી રમતો હોય છે કે જે આજકાલ બહુ જ અહ મતલબ કોમન છે કે જેમ કે ક્રિકે ક્કેટ છે, ખો-ખો છે, એવી બધી રમતો હોય છે, પરંતુ અહ સ્પોર્ટ્સ ડેમાં એક એવો દિવસ પણ રાખવો જોઈએ, જેમાં એ બધી જૂની રમતો હતી, ગીલી-દંડા છે, લખોટી છે પછી અહ સાત પેલું પ સાત પથ્થર મૂકીને રમે છે એવી બધી, હા, સતોડિયું છે. એ બધી રમતો બાળકોને રમાડવી જોઈએ એક દિવસે.
હા એ તો સાચી વાત ને. ઇન્ડોર અને આઉટડોર બંને રમત તો આપડા જીવનમાં બંને જરૂરી છે. ઇન્ડોર રમતો બુદ્ધિને મજબૂત બનાવતી હોય છે, જ્યારે બીજી શરીર અને વ્યક્તિત્વને સશક્ત બનાવતી હોય છે, એટલે રમત કોઈ પણ હોય, જો તમે એને શિસ્ત અને નિયમિતતા સાથે શિસ્ત સાથે તો રમત આપણા માટે શ્રેષ્ઠ છે.
હા, સાચી વાત છે તો.
હા, વાહ! સારું, સારું, ચલો.
હા, હા, સારું. ચલો.
હા.